હલો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છો.
બસ હું મજામાં છું તમે કેમ છો.
હું પણ એકદમ મજામાં છું બાકી ઘરમાં બધા કેમ છે.
બધા મજામાં છે શું કરી રહ્યા છો.
બસ કઈ નઈ હવે થોડીક વાર આરામ કરવા બેસી હતી તમે શું કરો છો.
બસ હું પણ આ બેઠી બેઠી ફોન મોબાઈલ એટલી સ્ક્રોલ કરતી અ સ્ક્રોલ કરતા કરતા એક કલાક ક્યાં વયો ગયો ખબર જ ન પડી.
હા એજ ને મોબાઈલ નો તો યુઝ આવો જ છે એક વાર બેસી જઈએ પછી ટાઈમ ક્યાં નીકળી જાય ખબર પણ ન પડે.
હા ભાન જ નથીહ રેતો કેટલો સમય નીકળી ગયો છે.
એજ ને વોટ્સઅપ ને આ ઇન્સ્ટાગ્રામ આ બધા પર તો એટલી મજા આવે કે આ સ્ક્રોલ કરતા કરતા ટાઈમ નીકળી જાય ખબર નહી પડે આપણને
ક્યાં સમય પછી આપડા જો ઈન્ટરેસ્ટ નો કઈ એમાં ક આવતું હોય તો એમાં તો સમય ક્યાં જાય ને એનું કઈ જ આપણને ખબર પડતી નથી કે કેટલો સમય જતો રહ્યો કલાકોને. કલાકો આમાં જતા રહે.
હા એ તો છે મોબાઈલ. ફન આમ દેખવા જાય તો સારો. પણ છે અને નુકસાન પણ નુકસાન પણ છે આના.
સાચું કહો છો તમે એકદમ હવે જો હવે આપણને કેટલી બધી. નોલેજ પણ આમાં એક જ ફોનમાં બધું સમાચાર થી લઈને કોઈ પણ યુઝફુલ નોલેજ કે આમણા ટ્રેન્ડમાં જે કઈ ચાલતું હોય એના વિશે માહિતી આ બધ. બધી વસ્તુ આપણને એક જ પ્લેટફોર્મ પર મળી લેશે તો આ તો આપણો એનો છે ફાયદો કે ભાઈ એનાથી આપણને ફાયદો થાય છે કે આપણને કઈ પણ જાણકારી એકત્રિત કરવા માટે અહીિયાયાથી ત્યાં જોવા નથી મળતું જવું ક્યાંય જવું નથી પડતું એક. ક્લિક પર આપણને બહુ બધી માહિતીઓ એક જ ક્લિક પર એક જ જગ્યાથી આપણને મળી રહે છે.
હા એજ ને આપણને કઈ ક્યાંય જવાની જરૂર નથી મોબાઈલ ફોન પર આપણને બધું ખબર પડી જાય છે તો એ એના બધાા ફાયદા તો બહુ બધા છે પણ સાથે સાથે નુકસાન પણ છે જેમ કે કેટલા બધા સાયબર ક્રાઈમ થાય છે અનેને પછી આપણની પ્રઇવેસી પ્રાઇવેસી નથી રહેતી. આવા બધા.
સાચું કહું છું અને હા હા.
આપણે વધારે મોબાઈલ ફોન યુઝ કરીએ તો આપણની આંખો આંખો પર અસર પડે પછી ઊંઘ પર અસર પડે કેટલા બધા નુકસાન પણ છે.
સાચું કહો છો તમે એકદમ સાચું કહો છો. બહુ વધારે પડતું આપણે ફોન જોઈએ તો આપણા આંખો આંખો પર અસર પડે ચશ્મા આપણે ચશ્માની સમસ્યા આના લીધે તો વધારે થઈ ગઈ છે. કેટલા લોકોને કેટલા પહેલા તો આમ બહુ વડીલ હોય એમને જ ચશ્માની પ્રોબ્લેમ નંબર આવે કે એવું થાય હવે તો જે નાના નાના છોકરાઓ છે એ એ પણ ફોનનો બહુ જ ઉપયોગ કરે છે. એટલે એના માટે પણ એમને પણ બહુ ફોનનોો ઉપયોગ કરે છે એટલે એમના એમના માટે પણ આ સમસ્યા થઈ ગઈ છે.
હા એજ ને હવે તો નાના નાના બાળકો પણ કેટલો મોબાઈલ ફોન યુઝ કરે છે તો એ નાનપણમાં જ એમની એમને ચશ્મા આવી જાય છે તો હવે તો નાના નાના બાળકોને પણ ચશ્મા હોય છે.
સાચું કહો છો તમે તો આ એક તોફો આપણે સોશિયલ મી. મીડિયા સ્ક્રોલ કરતા રહીએ બહુ વખત આપણેે જોઈએ એટલે આપણા છોકરામાં પણ આ તો ટેવ પડે જ ને પડે જ.
હા એ તો છે જે આપણે પોતે જોઈએ તો એ તો આપણા બાળકો માં તો આવી ટેવ પડવાની જ છે. પણ એમ છે કે આપણે અ અ બહ મોબાઈલ ફોનથી બહુ બધા ફાયદા પણ છે જેમકે હવે આપણને ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ પછી આ શોપિંગ કેટલી સરળ. થઈ ગઈ છે કે ભાઈ સોશિયલ મીડિયાથી આપણને કેટલા બધા નવા નવા પ્રોડક્ટ આપણને ત્યાંથી પણ ઓનલાઈન મંગાવી શકીએ છેએ તો આવા બધા ફાયદા પણ છે.
સાચું કહો છો તમે સર્વિસ બહુ ફાસ્ટ થઈ ગઈ છે આપણે કોઈ પણ વસ્તુતી હોય તો એક આપણને મળી રહે છે આપણને ક્યાંય આટલા આટલા તાપ હોય આપડા ઘરે કોઈ હોય નહ કે. આપણે જવું બહાર જવા માટે કોઈ સાધન ના હોય તો પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છેએ એક ક્લિક પર આપણને કોઈ પણ સર્વિસ કે કોઈ પણ વસ્તુ આપણા ઘરના અગાડી આપણને મળ મળી રહે છે.
હા એજને આપણને ડાયરેક્ટ આપણને ઘરની બહાર બ વસ્તુ મળી જાય છે, તો આના અ કેટલો બધો ફાયદો છે. પણ હવે આજે લોકો બહાર જઈને શોપિંગ કરવાનું વધારે પસંદ નહી કરતા વધારે એમ છે કે એમને ઓનલાઈન શોપિંગ જ પસંદ હોય છે.
સાચું કહો છો તમે, ઓનલાઈન શોપિંગ પર વધારે વધારે પડતા લોકો કેમ કે એમને બધી વસ્તુ, પ્રોડક્ટ, એની બધી જાણકારી, એની કિંમત બધી જાણકારી એમને એક અહિયાં ફોન પર માત્ર ક્લિક પર મળી રહે છે અને જેટલી વેરાયટીઓ એમને જોવી હોય એ બધું અને કમ્પેર પણ કરવું હોય તો બધી રીતે કમ્પેર પણ કરી શકે છે. એટલે બધી માહિતી એમને પૂર્તિ મળી રેય છે એટલે બધા લોકો મોબાઈલથી શોપિંગ કરવાનું વધારે પ્રિફર કરે છે.
હા એજ ને હવે આ મોબાઈલ મોબાઈલ થી શોપિંગ કરવાનું કેટલા અમ બો સારો પણ છે, આપણને કઈ પણ વસ્તુ છે, એ તો ઝડપથી મળી જાય છે. તો મ એક સારો આ મોબાઈલ ફોનથી પછી આપણે જોઈ શકીએ છે કે ભણતર અને આપણા કામ કેટલા સરળ બની ગયા છે, અને ભણવામાં પણ બાળકોને પણ બો હેલ્પફુલ થયો છે આ મોબાઈલ.
સાચું કવ છો કોઈ આપણે આવું વસ્તુ હોય કે જેના માટે નોલેજ આપણને પણ પૂરતી ન પડતી હોય તો આપણે ચેટ જીપીટી કા તો આટલા બધા એપ છે, એનો યુઝ કરીને બાળકોને પણ આપણે આપણે પણ જ્ઞાન લઈ શકીએ છેીએ અને બાળકોને પણ સારું જ્ઞાન આપી શ છે. ભણાઈમાં પણ હવે તો કેટલો ભણતર પણ કેટલું અઘરું વની બની ગયું છે, તો એમાં પણ હમ્મ કેટલી બધી વસ્તુઓ નવી નેવી હોય છે, કે જેના વિશે માહિતી આપણને પણ હોતી નથી તો આપણે પણ આનો ઉપયોગ સારી રીતે ઉપયોગ કરીને અને કોઈ પણ જ્ઞાન આપી શકીએ. દે છે અને એની સાથે સાથે મોબાઈલ ફોન નો વિસ્તૃત ઉપયોગ થઈ ગયો છે, જો પહેલા એવી જગ્યાએ જ્યાં આપણે પહોચવા પહોંચની બહાર હતી એ પણ હવે આ આમાં આઈ ગઈ છે. કેટલા ગ્રામીણ ક્ષેત્રો એવા હતા કે જ્યાં અમ ફોન ફોન તો શું લાાઈટો પણતી નથી પહેલા તો તો પણ હવે ત્યાં પણ હવે મોબાઈલની સુવિધા થઈ ગઈ છે, આપણે કોન્ટેક્ટ સારી રીતે કરી શકીએ છે બહુ રીતે આ તો આપણા ઉપયોગમાં આઈ રહ્યુ છે.
હા એ તો છે, જ બહુ બધા ફાયદા છે, કેટલો બધો પેલા તો આવો કઈ કઈ ન હતો જેમ તમે કીધું હવે તો મોબાઈલ ફોન આવવાથી બહુ બધા ફાયદા થઈ ગયા આપણને કઈ ટેન્શન જ નથી કે ક્યાંય જવાની આપણને કોઈને કોઈની જોડે વાત કરવાની હોય તો એક ઝડપ આપણે વાત કરી શકીએ છીએ ફોન લગાવીને કલાકો વાત કરીએ કોઈ ટેન્શન નહી કોઈની સાથે આમ વિડીિયો કોલ કરી શકીએ છે, દૂર ન કોઈ અનુભવ પણ ન થાય કે આપણાથી એટલા દૂર બેસેલા છે, તો એ બધા ફાયદા કેટલા છે.
સાચું કહો છો તમે આપણે દુરસ્ત શિક્ષાનોો ઉપયોગ પણ આનાથી કરી શકીએ છેએ કે આપણે કઈ બેઠીને વિડીયો કોલ પર આપણે શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છે, હમ. અને એના સાથે, સાથે, એટલી બધી હવે તો જો બિઝનેસ થી લઈને બધી વસ્તુમાં કોઈનો ઈલાજ પણ આપડણે અહીયાં બેઠા હોય ને અમેરિકાના ડોક્ટર સાથે એપોઈન્ટમેન્ટ લઈને આપણે આપણે ઈ ઈલાજ પણ કરી શકીએ છેએ ઓછા ખર્ચમાં જવા આવવાનો ખર્ચોને એ બધું બચી જાય છે, તો જો આપણેે એક્સપર્ટની રાય પણ આનાથી બહુ સારી રીતે તે લઈ શકીએ છી તો એના વિશે પણ આપણને બહુ જ ઉપયોગી સિદ્ધ થયો છે. ને એની સાથે સાથે જો તમે બાળકો છે. તો એલોકો પણ આમાં અ કેટલી બધી ગેમ્સ અને કેટલી બધી રીતે એ લોકો ફ્રેન્ડલી થઈ ગયા છે. મોબાઈલ ફન્ડલી થઈ ગયા છે, કે આપણને જે એપ્સ કે ટૂલ્સ ન નોલેજ ન હોય એ બધું નોલેજ બાળકોને બહ સારી રીતે હોય છે.
હા એ તો છે, જ આપણને જે ખબર ના પડે એ બાળકોને બધી જ રીતે બધું ખબર હોય છે, આપણને પણ એનો જ્ઞાન ન હોતો પણ બાળકોને તો બધું ખબર પડી જાય છે, તો આટલે હવે તો આપણે જોવા જઈએ તો બાળકોને તો બધું પેલા જ ખબર હોય આપણાથી વધારે નોલેજ બાળકોમાં છે.
સાચું કહ છો તમે અને જોને બાળકો જયારે હમ આ આપણેે એકલા હોઈએ કે ક્યાંક બહાર ગયા હોઈએ તો પણ આપણે આની મદદથી ફોન કે સોશિયલ મીડિયાને મદદથી આપણે આપણા બાળકો પર નજર પણ રાખી શકીએ છીએ એમને બધી રીતે અ સિક્યોર કરવા માટે પણ આ ઉપયોગી છે, એક પ્રકારથી જોયો તો
હા હા હા એ તો સાચી વાત, છે આપણને આપણના બાળક ક્યાં જાય છે, આપને આપણને એમ ટેન્શન કે ભાઈ ક્યાંય ક્યાંય જાય તો એમ ટેન્શન નહી કે ભાઈ ક્યાં જશે કે કઈ પણ આપણને એ આપણને પેલા જ ખબર પડી જાય. તો એ મોબાઈલ ફોન આવા વધા વસ્તુઓમાં તો બો હેલ્પફુલ છે, તો આમ જોવા જઈએ તો મોબાઈલ ફોનના નુકસાન તો ઓછા છે, અને ફાયદા બો બધા ફાયદા છે.
સાચું કવ છું પણ એના સાથે જે નુકસાન છે, એ પણ એવા છે કે જેમ કે બાળકો કોઈ પણ એવી સાઈટ ઓપન કરીને જોયે જે એમના જવા માટે અ નયી જોવી જોઈએ તો એની બધી આપણને થોડો ધ્યાન રાખવું જોઈએ પણ એના પર કંટ્રોલ કરવા માટે હવે મોબાઈલમાં કેટલી બધી કેટલા બધા એવા ફીચર્સ પણ એડ થઈ ગયા છે, કે આપણે એમને આપણા ધ્યાનમાં રાખીને કે એ લોકો કઈ કઈ બાબતો કઈ કઈ વસ્તુઓને જોવે છે, કઈ કઈ સાઈડ ઓ ઓપન કરે છે, એ બધું ન પણ આપણે ધ્યાન રાખી શકીએ એના પર કંટ્રોલ રાખી શકીએ એવા ટૂલ્સ પણ હવે ઉપલબ્ધ થઈ ગયા છે.
હા એ તો છે, જ હવે તો આપણને કઈક ટેન્શન ન રહેેત કે ભાઈ આપણ બા બાળક શું જોઈએ છે, આપણે હિસ્ટ્રી જ જોઈ શકીએ છેીએ કે ભાઈ આપણને કઈ પણ ખ ખબર પડી શકે છે, કે શું જોય છે, કે કોઈ સાઈડ ખરાબ હોય તો એ આપણને આપણના બાળકોને સમજાવી શકીએ છે, કે ભઈ સારી નથી કે આવું બધું તો આમ તો બો ફાયદા છે, જોવા જઈએ તો આવા બધા ફાયદા આપણને મોબાઈલ ફોન થી લેવા જ જોઈએ. ને આમ થઈ ગયું છે, કે મોબાઈલ વગર લોકો કેટલા બોર થઈ જાય છે, મોબાઈલ ના હોય તો લાઈફ એકદમ સૂની થઈ ગઈ. છે, મોબાઈલ વગર
સાચું કહો છો, બો વધારે પડતો ઉપયોગ પણ આપણે એના આપણને એને એટલી એટલો બધો ઉપયોગ કરી લીધ્યો છે, કે એ હવે આપણા જીવનનો એક હિસ્સો થઈ ગયો છે, ભલે એક કમરામાં ચાર માણસ બેઠા હશે તો ચારો ચારેય માણસ પાસે પોતપોતાનો ડિવાઈસ કોઈ પણ ફોન કે ડિવાઈસ હશે, તો એ બધા એમાં જ વ્યસ્ત થશે, એકબીજાથી વાત ઓછી કરશે અને ફોન પર આપણાથી દૂર રહેલા મિત્રો કે એમનો અલગ જ ગ્રુપ હોય, એમાં વધારે ઇન્વોલ્વ હોય છે.
હા એજ ને હવે, આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પરિવાર સાથે વાતચીત ઓછી થઈ ગઈ છે. ફોન ના લીધે
સાચું કવ છો તમે એકદમ.
હા ચાલો પછી કઈ નઈ ધ્યાન રાખજો, બીજી બધી વાતો કાલે કરીશું
હા હા જરૂરથી, જય શ્રી કૃષ્ણ.